હલો.
હા બોલો હા આવે.
હા નમકાર તો છે ને આજે આપણે ટ્રેનમાં જે મુસાફરી છે થાય ને એના વિશે ચર્ચા કરીશું.
હા આ ખુબ જ રાસ્પ વિષય છે.
હ હા ટ્રેન ના ઘણા લોકો માટે છે ને રોજિંદા જીવન નુ મહત્વ આમ બહ બ મોટો ભાગ છે
સાચું ઘણા લોકો રોજ કામ અભ્યાસ અને બીજા કામ માટે ટ્રેનનો ઉપયોગ કરે છે.
હા ટ્રેન એક જગ્યાથી બીજી જગ્યા સુધી જવાનું સરળ એકદમ સરળ સાધન દંજ-
હા તેમાં ઘણા ડબ્બા હોય છે અને દરેક ડબ્બામાં ઘણા મુસાફરો બેસી શકે છે.
હા ટ્રેન મોટા શહેરોને નાના ગામો સાથે જોડે છે ને.
હા એટલે ઘણા લોકો ને અવા આવુ જાવુ કઈ સર સરળ બને છે
હા ટ્રેન સ્ટેશન પરથી એક અ નિર્ધારિત સમયે આવે આવે અને અને જાય.
હા બિલકુલ સમયનું પાલન મુસાફરી માં ખુબ જ જરૂરી છે.
હા એ તો જરૂરી છે જ અને છે ને સ્ટેશન પર ટિકિટ લેવાની વ્ય વ્યવસ્થા પણ આપણને મળી જ જાય છે.
હા આ હ હ. હવે ટિકિટ મશીનમાં મોં અને મોબાઈલથી પણ મળી શકે છે
હા અને કેવું કે છે ને પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોવામાં પણ આવે જ છે ને હવે તો.
હા પ્લેટફોર્મ પર સાર અ સાચના બોળ પણ હોય છે.
હા તેમાં ટ્રેનનો નંબર અને સમય લખતા હોય છે આથી મુસાફરોને છે ને માહિતી મળી શકે.
હા બિલકુલ ટ્રેન ના એન્જિન નુ ભૂમિકા ખુબ મહત્વનું હોય છે.
હ એન્જિન આખી ટ્રેનને ખેંચીને લઈ જાય છે ને.
હા કેટલીક ટ્રેન ડીઝલ થી ચાલે છે.
હા અને ઘણી ટ્રેન તો હવે તો વીજળીથી પણ ચાલે જ છે ને.
હા અ વીજળી થી ચાલતી ટ્રેન વધુ ઝડપી હોય છે.
હા અને કેવું કે અમ જે પ્રદુષણ પણ ઓછું થાય ને વીજળી થી ચાલે તો.
હા ટ્રેનમાં બેઠક અ ની
હા એ તો હોય જ જેની જુદી હોય કોઈ ડબ્બામાં જનરલ બેઠક હોય છે અને કોઈ ડબ્બામાં જ રિઝર્વેશન હોય.
હા રિઝર્વેશન હોય તો મુસાફરી વધુ સરળ બને છે.
હોય છે જ.
હા બિલકુલ. રોજ મુસાફરી કરતા લોકો આ વ્યવસ્થાનો ઉપયોગ કરે છે.
હમ્મ, બારી પાસે બેસવું ઘણા લોકાને ગમે છે.
હા. પહાડો જોવાવામાં મલે છે.
હા અને નાના નાના ગામો પણ રસ્તામાં દેખાય જ છે આપન ને.
હા અને કેટલીક વાર મોટા પુલ ઉપરથી ટ્રેન પસાર થાય છે.
હા અને આ દ્રશ્ય છે ને ઘણા લોકોને એમ આકર્ષક લાગે છે.
ટ્રેનમાં સફાઈ રાખવી દરેકની જવાબદારી છે.
હઅ, કચરો ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ.
હા, બિલકુલ અહ પાણી બચાવવું પણ જરૂરી છે.
હા અને પબ્લિક સંપત્તિનું રક્ષણ કરવું પણ જોઈએ.
પ્રેમમાં શાંતિ રાખવી પણ સારી આદત છે.
હા અને મોટો અવાજ થી બીજા મુસાફરોને તકલીફ ના કરાય આપડે.
હા બિલકુલ વૃદ્ધ લોકો ને મદદ કરવી જોઈએ આપડે.
હા અને નાના બાળકો સાથે પણ ધ્યાન રાખવું જોઈએ.
ટ્રેનમાં સુરક્ષા ના નિયમો હોય છે.
હા તેમાં એ છે ને બધા એ પાલન કરવું જોઈએ તેનું.
હા ચાલતા ટ્રેન માંથી ઉતરવું ના જોઈએ કે ચડવું ના
હા આ બહુ ખતરનાક બની શકે છે.
પર એવું પણ ટાળવું જોઈએ આપડે
હા સુરક્ષિત રીતે બેઠા રહેવું વધુ સારું રહે.
ટ્રેનની અંદર પંખા અને લાઈટની વ્યવસ્થા હોય છે હવે તો.
હા કેટલીક ટ્રેનમાં તો ચાર્જિંગ પોઈન્ટસ પણ હોય છે હવે.
હા લાંબા અંતરની ટ્રેનમાં સોના ની વ્યવસ્થા પણ હોય છે.
હા, આથી કેવું કે રાત્રિની મુસાફરી એકદમ સરળ બને છે.
આ પેન્ટ્રી કાર હોય તો જમવાની પણ સુવિધા હોય છે.
હા ચા કોફી અને હલકા હલકા નાસ્તા પણ મળી જ જાય ટ્રેનમાં.
ટ્રેન દેશના વિકાસ માટે મોટો ફાળો આપે છે.
હા લોકા અને આમ સમાન બંનેને એક જગ્યા થી બીજી જગ્યા એ સુધી લ ઈએ જાય છે ટ્રેન.
હા અને આવી રીતે ટ્રેન ઘણા લોકો માટે ઉપદ્યોગી બને છે.
હા અને ટ્રેનની મુસાફરી સરળ વ્યવસ્થિત અને ઉપયોગી બની રહે છે.
હા આપડે ટ્રેન વિશેની વાત આગળ વધારીએ ટ્રેનની મુસાફર રીમાં ઘણી રાસપ્રદ વાતો હોય છે.
હ હા ટ્રેન અલગ અલગ રાજ્યોમાંને જોડવે એમાં આમ મોટો ફાળો આપે છે.
એટલે લોકોને લાંબા અંતર સુધી જવા માટે સરળતા રહે છે હવે.
હા કેટલીક ટ્રેન દિવસમાં ચાલે છે અને કેટલીક ટ્રેન તો રાતે ચાલે છે. હ હા. રૂટ પ્રમાણે ઘણા સ્ટેશન આવે છે.
કેટલાક સ્ટેશન મોટા હોય છે. કેટલાક સ્ટેશન નાના હોય છે.
હા મોટા સ્ટેશન પર વધુ પ્લેટફોર્મ હોય છે.
ત્યાં ગણી ટ્રેન એક સાથે આવતી અને જતી હોય છે.
હ હં પ્લેટફોર્મ પર બેસવાની પણ વ્યવસ્થા પણ હોય જ છે.
હાં, બિલકુલ પીવાના પાણીની સુવિધા પન મલે છે આપણાને
હં અને માહિતી માટે આમ ઇન્ક્વાયરી કાઉન્ટર પણ હોય છે ત્યાં
હાં ત્યાં ટ્રેન સંબંધિત માહિતી મલી શકે છે.
હાં અને કેટલીક જગ્યાએ તો ડિજિટલ બોર્ડ પણ હોય જ છે.
હા તેમાં ટ્રેનનું નામ અને સમય બતાવી રહ્યા છે.
હા અને અનાઉન્સમેન્ટ પણ થતા હોય છે જોડે જોડે
બિલકુલ તેથી મુસાફરોને સહાય મલે છે.
હમ્મ અને ટ્રેનના છે ને દરેક ડબ્બા પર નંબર લખ્યા હોય ચ્છા.
હા આથી ડબ્બો શોધવો સર
હાં, કેટલાક ડબ્બામાં તો અવે તો એ સી પણ હોય છે.
હા કેટલાક ડબ્બામાં સાધારન હોય છે.
હા અને દરેક પ્રકારના મુસાફરો માટે વ્યવસ્થા હોય જ છે આ એક બઉ સ સારી બાવત છે.
હા બિલકુલ ટ્રેનમાં ટિકિટ તપાસનાર અધિકારી પણ હોય છે.
હાં તે ટિકિટની તપાસ કરે છે અને નિયમનું પા પાલન દરેકે કરવું જોઈએ એ ધ્યાન રાખે છે.
હા, બિલકુલ નિયમથી મુસાફર સરલ બને છે.
હાં, ટ્રેનના પટ પાટા પર આમ મજબૂત હોય છે.
હાં બિલકુલ તેમાં નિયમિત દર એક પન થાય છે.
હાં અને સિગ્નલ પદ્ધતિ પણ ખૂબ મહત્વની હોય છે.
હાં સિગ્નલથી ટ્રેનની હાલચલ નિ નિયંત્રિત થાઇ શકે છે.
હં લાલ સિગ્નલ હોય તો ટ્રેન ઊભી રે અને લીલું સિગ્નલ હોય તો ટ્રેન આગળ વધે.
સુરક્ષા માટે જરૂરી છે.
ની શક્યતા ઓછી થઈ જાય.
હા ટ્રેનમાં એ એન ઇમરજન્સી ચેઇન પણ હોય છે.
હં અને તેનો ઉપયોગ આમ ફક્ત જરૂરી આમ પરિસ્થિતિ માટે જ કરવો જોઈએ.
હાં ખોટી રીતે તેનો ઉપ ઉપયોગ કરવો ના જોઈએ.
હં આથી કેવું કે બીજા મુસાફરોને પન તકલીફ ના થાય.
કેટલાક સ્ટેશન પર મોટા ઘડિયાળો હોય છે.
હાં લોકા એ સમય જોઈને તૈયાર રહે છે.
ટ્રેનનો હોર્ન પન એક સંકેત આપે છે આપણાને.
હં તેમાંથી સાવધાન રહેવાની જાણ થાય છે.
હા અને રેલવે ક્રોસિંગ પર ગેટ બંધ કરવામાં આવે છે.
હં ટ્રેન પસાર થાય પછી ગેટ ખોલવામાં આવે.
આ સુરક્ષા માટે ખુબ જરૂરી છે.
હં બધા નિયમનું પાલન કરવું જ જોઈએ.
ટ્રેન ઘની વસ્તુઓનું વહન પન કરે છે.
હં અનાજ દવા અને બીજા સામાન પણ લઈ જવામાં આ જ છે ટ્રેનમાં.
હા, માલગાડી પણ રેલવેનો મહત્વપૂર્ણ ભાગ છે.
હં તે મોટા પ્રમાણમાં સામાન લઈ જાય છે.
હાં રેલવે થી વ્યાપાર પનને પન લાભ મલે છે.
હં સામાન ઓછા સમયમાં એક જગ્યા થી બીજી જગ્યા એ પહોંચી શકે છે.
કેટલીક ટ્રેન ખુબ ઝડપીથી હોય છે.
હા અને કેટલીક ટ્રેન તો છે ન દરેક સ્ટેશન પર ઉભી રે એટલે દરેક ટ્રેનનો અલગ અલગ હેતુ હોય છે.
હા બિલકુલ મુસાફરો પોતાની જરૂરિયાત પ્રમાણે ટ્રેન પસ સંદ કરે છે.
હા અને રેલવેમાં તો છે ને ઘણા કામચા આમ કર્મચારીઓ હોય ને એ કામ કરે છે.
હા ડ્રાઈવર ગાર્ડ અને સ્ટેશન સ્ટાફ બધાનો પાળો હોય છે.
હા અને સફાઈ કર્મચારીને પણ આમ મહત્વની સેવા આપે છે.
હા તેમાં તેના કારણે સ્ટેશન અને ટ્રેન ચોખ્ખા રહે છે.
દેશની પ્રગતિ સાથે પણ બહુ મોટી રીતે જોડાયેલું છે.
બિલકુલ મુસાફરી અને વ્યાપાર બંનેમાં એનો મોટો યોગદાન હોય છે.
હા ટ્રેન સમય સુરક્ષા અને સુવિધા નુ એક બહુ સુંદર આય સંયોજન છે. છે.
એટલે ટ્રેન અ આજે પણ સૌથી ઉપયોગી મુસાફરીના સાધનો માંથી એક ગણાય છે.
હ આપડે આ વિષય પર તો ઘણી ચર્ચા કરી મને તમારી જોડે ચર્ચા કરીને ખુબ આનંદ નયા આપણે ચોક્કસ થી ફરી કરીશું વાત.
હા બિલકુલ મને પણ ખુબ આનંદ આયો ચલ.
ચલો.